હાલો
હલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
બસ મજામાં છો. તમે કેમ છો?
હું પણ વાજામા છું.
હા બાકી જણાઓ, શું કરતા હતા?
કંઈ નહીં બસ આ છોકરાઓને બસ થોડુંક ડિસિપ્લિનનું પાઠ શીખવતી હતી આજકાલ બહુ મસ્તી કરતા થઈ ગયા છે.
એ તો છે જ આજકાલ બાળકો કેટલી મસ્તી કરે છે તો આપણને ડિસિપ્લિન શીખાવવી બહ જરૂરી થઈ ગઈ છે.
બિલકુલ કેમકે જો શિસ્ત આપણને યોગ્ય માર્ગ પર ચાલવામાં મદદ કરે છે. ડિસિપ્લિન વગર તો જીવન મતલબ છે ને અધૂરું જ છે. દરેક વ્યક્તિએ પોતાની લાઈફમાં ડ ડિસિપ્લિન હોવું ખૂબ જ જરૂરી છે.
એ જ ને બહુ જરૂરી છે. ડિસિપ્લિન આપણના જીવ જીવનને સરળ અને વ્યવસ્થિત બનાવે છે. એટલે વ્યક્તિને ડિસિપ્લિન હોવી બહુ જરૂરી છે લાઈફમા.
વ્યક્તિના જીવનમાં શિસ્ત એટલે ડિસિપ્લિન નહીં હશે તો એ ભટકી જશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે.
હા એ તો છે જ વિદ્યાર્થીઓ માટે તો ખાસ કરીને ડિસિપ્લીન બહુ જરૂરી છે વ્યક્તિને યોગ્ય નિર્ણય નિર્ણય લેવામાં મદદ કરે છે ડિસિપ્લન હશે તો એ કઈ પણ નિર્ણય યોગ્ય રીતે લઈ શકશે અને સમય અને શક્તિનોો સારો ઉપ ઉપયોગ શીખવે છે
બિલકુલ અને જો વિદ્યાર્થી સમયસર અભ્યાસ કરે છે અને નિયમોનું પાલન કરે તો તે સફળ થાય જ છે અને સમયનું મહત્ત્વ સમજવું પણ એક ભાગ જ છે એટલે સાચું કહું ને તો સમયસર કામ કરવું એ શિસ્તનો એક મહત્ત્વનો ભાગ છે અને ઘણા લોકો કામને ટાળે છે જે ખૂબ જ ખરાબ ટેવ છે તે છે ને આળસ અને ટાળ ટુંડી સફળતામાં અવરોધ બને છે એટલે આપણે ડિસિપ્લિનથી આપણા ગોલ્સ જે છે ને તે આપણે સફળતાથી પ્રાપ્ત કરી શકીએ છે.
હા એ તો સાચી વાત કીધી તમે કે આપણને આપ ડિસિપ્લિનથી આપણના ગોલ અચીવ કરી શકીએ છે.
અને તમે જોયું જ હશે કે એક સક્સેસફુલ લોકોના જીવનમાં ડિસિપ્લિન ખૂબ મહત્ત્વનો ભાગ હશે કેમકે એ જો એમની લાઈફ શિસ્તબદ્ધ રાખી હતી રાખી હશે ડિસિપ્લિનમાં રહ્યા હશે તો જ આટલા બધા સક્સેસફુલ છે ને
હા એ તો છે જ સફળ લોકો દરેક સફળ વ્યક્તિના શિસ્તબદ્ધ હોય છે. તેઓ સમયનું કેટલું મહત્વ સમજતા હોય છે એટલે જ એ લોકો સફળ છે.
બિલકુલ એટલે આપણે પણ છે ને ડિસિપ્લિનમાં રહેવું ખૂબ જ જરૂરી છે જેમ કે આપણે રોજ સવારે સમયસર ઉઠી જવાનું આપણા જે પણ દિવસના બધા કામ હોય એની પ્લાનિંગ કરી લેવાની એટલે શું ડેલીની રૂટન ફોલો કરવાનું બહુ ઇઝી ઘસી પડે છે પછી
હા એ તો બરાબર કીધું તમે કે ભાઈ આપણને સમયસર ઉઠવું અને સુવું જોઈએ પછી કામ સમયસર પૂર્ણ જોઈ આપને આપના મોબાઈલ ન પણ મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ જેટલો વપરાશ જરૂરી છે એટલો જ કરવો જોઈએ એનાથી વધારે તો ઉપયોગ પણ ન કરવો જોઈએ પછી આપણને જીવનમાં સ્વચ્છતા અને વ્યવસ્થિતતા જાળવવી જોઈએ.
બિલકુલ અને એમાં જો રેગ્યુલર એક્સરસાઇઝ પણ કરવી જોઈએ આપણા ડેલીના રૂ હોટેલમાં એનો પણ સામાન સમાવેશ કરવો જોઈએ અને એનો શિસ્તપણે આપણે એનો ભાગ લેવો જોઈએ અને ડેલી કરવું જ જોઈએ કેમકે એ સ્વાસ્થ્ય માટે પણ એક ક ખૂબ જરૂરી છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી કે આપણના સ્વાસ્થ્ય માટે પણ એક બહ જરૂરી છે એટલે ડિસિપ્લિન હોવી આપણના જિંદગીમાં આપણના જીવનમાં ડિસિપ્લિન હોવી તો બહું જ જરૂરી છે તો આપણને એક ડેલી ટુ ડુ લિસ્ટ બનાવી દેવી જોઈએ કે આપને ડેલી શું કરવાના છે કેવી રીતને કરવાના છીએ એ આપના જીવન માટે બ જરૂરી છે.
ખોરાકમાં પણ એક ડિસિપ્લિન હોવું ખૂબ જ જરૂરી છે જેમ કે જંક ફૂડ ઓછું ખાવું મહિનામાં એક જ વાર ખાવું એ સખ્તાઈથી આપણે બાળકોને સમજાવવો જોઈએ એમાં તો એક ડિસિપ્લિન હોવું ખૂબ જ જરૂરી છે. અને માણસ જો જવાબદાર બનશે ને તો એનું કોન્ફિડન્સ પણ વધશે.
હા એ તો છે જ એ જવાબદાર હશે તો એનું કોન્ફિડન્સ કેટલું વધે છે તો ડિસિપ્લિન સાથે સાથે લોકોનું કોન્ફિડન્સ પણ વધે છે તો એટલે આ ડિસિપ્લિન કેટલું જરૂરી છે આપણા જિંદગી જીવનમાં તો એ આપણને કેટલું બધું શીખડાવે છે.
બિલકુલ અને જે ડિસિપ્લિન્ડ વ્યક્તિઓ હોય છે ને જેમ કે એ પોતાના મતલબ જીવનમાં એકદમ શિસ્તબદ્ધ હોય છે ને એ લોકોને સમાજમાં માન પણ કેટલું મળે છે.
હા એ તો છે જ એ લોકો લોકો આ માન કેટલું ડિઝર્વ કરે છે તો આપણને પણ એવા ડિસિપ્લન બનવું બહ જરૂરી છે જેમ કે આપ આપણા ગોલ્સ નક્કી કરીને તેને ફોલો કરવા જોઈએ કેમકે એ જો લોકો ડિસિપ્લન લોકો છે એ લોકો કંઈક ના કંઈક લાઈફમાં આવા બધા ગોલ્ નક્કી કરીને જ આગળ વધ્યા હશે.
હા બિલકુલ અને નિયમોનું પાલન કરવાથી સમાજ વ્યવસ્થિત બને છે, જેમ કે જેમ કે ટ્રાફિક નિયમનોનું આપણે પાલન કરવું જોઈએ, એ એક પણ એક સિસ્તનો જ ભાગ છે ને. જો દરેક જો દરેક વ્યક્તિ ડિસિપ્લિનમાં રહેશે ને, તો દેશનો વિકાસ બહુ જલ્દીથી થશે.
એ તો છે દરેક વ્યક્તિ અગર ડિસિપ્લીનમાં રહેશે ને, તો આપણ ન વિકાસ કેટલું આપણના દેશ ન વિકાસ કેટલું આગળ વધ તો આપણને એ ડિસિપ્લન ફોલો કરવી બહ જરૂરી છે, અને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા એ પણ એક ડિસિપ્લિનનો ભાગ છે જેમ તમે કીધો તો એ પણ એક બહુ જરૂરી વસ્તુ છે.
હા બિલકુલ, કેમકે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ડિસિપ્લિન રાખવું, ખૂબ જ જરૂરી છે. કેમકે ડિસિપ્લિન વગર છે ને એ વ્યક્તિ ભટકી જાય છે એને એના જીવનમાં શું કરવું, કોઈ ટાઈમ નિર્ધારિત નહીં હોય એટલે આપણે શિસ્તબદ્ધ રહેવું, ખૂબ જ જરૂરી છે.
એજ ને આપણને શિસ્તબદ્ધ રહેવું બહુ જ જરૂરી થઈ ગયું છે. આપણને ટાળવાની આદત જે છે એ ટાળવી જોઈએ કે આપણને, આ કાલે કરીશું એમ આ કરીને આપણને કઈ પણ કામ ટાળી દઈએ ને એ જે ડિસિપ્લન લોકો છે એ ક્યારે પણ ન ટાળે.
તો, અને જો ડિસિપ્લિન વગર છે ને આપણાં જીવનમાં છે ને થોડું ગડ થઈ જશે, કેમકે ડિસિપ્લિન આપણને યોગ્ય દિશામાં આગળ વધારવામાં મદદ કરે છે, અને સફળતા માટે તો ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. અ ઘણા લોકો લોકોને કહે છે ને કે ટેલેન્ટ મહત્ત્વનું છે, પણ હું એવું માનું છું કે ટેલેન્ટ કરતાં પણ ડિસિપ્લિન વધારે મહત્ત્વનું છે. અ જો ડિસિપ્લન નહીં હશે તો ટેલેન્ટ પણ કંઈ કામ નથી આવતું.
હા એ તો છે ટેલેન્ટ ની સાથે સાથે ડિસિપ્લિન બહુ જ જરૂરી છે ડિસિપ્લિન તો આપણના જીવનમાં, સૌથી મહત્વનું પોઈન્ટ છે તો આપણના જીવનમાં આમ છે કે ભાઈ ડિસિપ્લિન ન હશે તો કઈ પણ વસ્તુ આપણના જીવનમાં કઈ કામની જ નથી.
બિલકુલ, જો ડિસિપ્લિનને આપણે કેવી રીતે ડિફાઈન કરી શકીએ, તો જોઓ ડિસિપ્લિન એટલે નિયમોનું પાલન કરવું અને પોતાની જવાબદારી નિભાવવી, એક તો છે ને ડિસ ડિસિપ્લિન.
હા એ તો છે જ આપણને આપણને, કામને મહત્વ આપવું અને સમયસર કરવું એ જ ડિસિપ્લિન કહેવાય.
હા બિલકુલ એટલે આપણે આપણા ડેલીના કામોનું પણ એક ટાઈમ મેનેજમેન્ટ બનાવીએ, એ પણ તો એક ડિસિપ્લિનનો જ ભાગ છે ને. આપણે સમયસર ઉઠીએ સમયસર સુઈ જઈએ બધા બધા મતલબ કોઈપણ એક ક્રિયાનો આપણે ફિક્સ એક સમય રાખ્યો છે, તો એ બધું ડિસિપ્લિનના જ પ્રકારો છે.
હા એ જ ને એ બધા આપણના એક ડિસિપ્લિનના જ પાર્ટ છે તો એ બધા ફોલો કરીએ, તો આપણને એક ડિસિપ્લિન માણસ બની શકીએ છે.
હા, પણ ઘણીવાર આ ડિસિપ્લિનના માર્ગ પર છે ને આપણને મોબાઈલ અને સોશિયલ, મીડિયા મોટી પ્રોબ્લમ ક્રિએટ કરી રહી છે, કેમ કે ઘણા લોકો સુધી મોબાઈલ મોડી રાત સુધી કલાકો સુધી મોબાઈલ વાપરે છે, તેથી એમને ડિસ ડિસિપ્લિન રાખવામાં ખૂબ જ જરૂરી છે. અને ડિસિપ્લનથી હા ડિસિપ્લન થી સ્વાસ્થ્ય પણ કેટલું સારું રહે છે આપણું. કે રેગ્યુલર આપડે એક્સરસાઇઝ કરી અ આપ આપણે ડાયટ ફોલો કરીએ વગેરે.
હા એ તો છે જ આપણને ડઇટ ફોલો કરવી એક્સરસાાઈઝ કરવી એ પણ એક ડિસિપ્લીનનો ભાગ છે કે આપણને એક પ્રોપર, આપણને એક લિસ્ટ બનાવી દેવી જોઈએ કે આપને ડેલી શું કરવા શું કરી તો એ પ્રોપર આપણને રૂટીન ફોલો. કરીએ તો આપ. આપણે એક ડિસિપ્લન માણસ કહી શકાય કે ભાઈ આપણે ડેલી આપણનું રૂટીન ફોલો કરી રહ્યા છે.
હા બિલકુલ કેમકે સિક્સ જે ડિસિપ્લિન વ આપણને સફળતા મળવી ખૂબ જ મુશ્કેલ છે જો નિયમોનું લોકો બરાબર પાલન કરશે ને તો કોઈ દિવસ ગડબડ નહીં થાય અને એ લોકો પણ બધા નિયમો ફોલો કરશે તો ડિસિપ્લિનમાં રહેશે તો એ લોકો પણ એક દિવસ જરૂર સક્સેસ થશે.
તે્યા આપ. લાઈફમાં સક્સેસ મળી. તો આપને ડિસિપ્લન માં રહેું બહુ તો હવેથી તો આપણને આ ડિસિપ્લીનમાં રહેવાનું છે જ તો આપણે તો આપણે ડિસિપ્લીનમાં રહીએ જ આપણા છોકરાઓને પણ આ વાત શીખાવીશ ડિસિપ્લનમાં કેટ કેટલી જરૂરી છે જિંદગીમાં
હા બિલકુલ એટલે જ તો અત્યારથી નાના નાના છોકરા હોય ને ત્યારથી જ આપણે સખ્તાઈથી એ લોકોને ડિસિપ્લિન શીખવાડવાનું છે ડિસિપ્લિનમાં જ રહેવાનું શીખવાડવાનું છે ભરે એ ઘરમાં હોય કે શાળામાં હોય આપણે થોડા સખ્ત રહશું ને તો જ એ લોકો મ મતલબ ડિસિપ્લિનમાં રહેતા શીખશે અને આગળ જાતે એ લોકો એક ખૂબ કામયાબ ઇન્સાન બનશે.
હા એ તો સાચી વાત કીધી.
હા ચાલો તો પછી મળશું.
ઓકે પછી મળીએ.